હલો
સુપર
બસ કઈ નહી બેઠી હતી ને જૂના બધા ફોટા જોતી હતી તો તમારી યાદ આવી તો તમને ફોન કર્યો
ઓહ હો હો હું એવું જ કરતી ત્યાં બધું જુનુ કબાટ સાફ કરીને
છે
તનો કોઈ લાભ હા એટલામાં
મને એવું જ થયું કે ક્યા કેવા દિવસો હતા ને અત્યારે કેવા દિવસો જીવી રહ્યા છીએ
તો એ દિવસોની વાત જ કઈક અલગ હતી
સાચી વાત છે તમારું બાળપણ કેવું ગયુ
અરે જોરદાર અત્યારે અત્યારે સ્કૂલ ના દિવસોને એટલી યાદ આવે ને એવું થાય છે કે ચલો પા પાછા સ્કૂલમાં જતા રહીએ ચલો પાછા નાના થઈ જઈએ ફરીથી
હા એ વસ્તુની જયારે કોઈ સમાજ જ નહતી નહી ત્યારે જીવન જવાની કઈક મજા હતી અને એ ટાઈમે એવું થતું હતું કે હવે ક્યારે મોટા થઈશું ક્યારે બધી સમાજ આવશે અને હવે એવું થાય છે કે પાછા નાના થઈ જાય અને અજાણ બની જઈએ
ના ના સાચી વાત છે એ એ અજાણ્યા ભણવાની મજા જ કઈક અલગ હતી
એ છે
ના કોઈ ટેન્શન કશું જ નહી સવારે ઉઠવાનું રમવાનું સ્કૂલ જવાનું રમવાનું ભણવાનું સુઈ જવાનું એજ સારી લાાઈફ હતી
સ્કૂલમાં છ કલાક ક્યાં જતા રહેતા હતા તો ખબર નથી પડતી અને આપણા વખતે તો સ્કૂલનો ટાઈમ પણ એવો હતો કે સવારે દસ થી સાંજના છો કે પાંચ
સાચી વાત છે એ હજુ યાદ આવે સ્કૂલ માં કરેલા કાંડો કે
સાચી વાત છે એ પછી અમારે સ્કૂલમાં તો જયારે બહારનુ ખાવાનું લઇ જવાની મનાઈ હતી તો ક્યાં ક્યાં છુ છપાઈ છુપાઈને પેકેટો લઈ જતા હતા છોકરાઓ હોયને એ કેવુ કરે
ડબ્બો પ્લાસ્ટિક નો ડબ્બો હોય ને તો સા ડ રોટલી નુ કવર કરીે
બરાબર
અને વચ્ચે હોય કોળો નાસ્તો અ લિટરલી આમ ચેકિંગ કરે કે ચલો તમારો ડબ્બો ખોલો
અને મારે તો એવું બનતું હતું કે મેં મારા નાસ્તાનો ડબ્બો બહ ખાધો જ નથી
આપડા બેનપણો ઓના ડબ્બા વધારે ખાતા હોઈએ
હા અને મારી મમ્મી બનાવે ને તો મારા મમ્મી ના ચણા મસાલા વધારે વખણાતા હતા ખીચડી એમના હાથની વખણાતી હતી અને મારી મમ્મી ને હું જીદ કરીને કંઈક ને કંઈક નવું સારું જ લઈ જતી ત હતી મને રોટલી શાક તો ક્યારે ભાવતું જ નહતું તો મારા ડબ બહ મારા ભાગમાં આવે છે ને
હા એ તો છે હ મારે બી એવું થતું હતું
અને એ પછી એ વખતના જમાનામાં પોફડ કેટલા બે કે પાંચ રૂપિયામાં એવી રીતે મળી જતા હતા
અને અત્યારે એજ પફ ના પંદર વીસ થઈ ગયા
ત્રણ ગણો ભાવ થઈ ગયો છે
તો અને અત્યારના છોકરાઓ તો રોટલી શાક લઈ જ નહી જતા
અરે અત્યાર છોકરાઓને તો સાયકલ પર સ્કૂલે જવાની મજા જ નથી ખબર
અરે સાયકલ પર શું એ લોકો તો અત્યારે બે ચોટલા નથી વાળતા કશું જ નહી વેલ ડિસિપ્લન કશું ન આમ બધું તો ભૂલી જ ગયા છે
હા આપણા જમાનામાં આ બધી વસ્તુ એકદમ કડકથી હતી
તો હ હ હ એતો છે બે ચૂટલા ના વર્યા હોય તો આખા ગ્રાઉન્ડમાં દોડાવે
અને ભૂલે ચૂકે જો તેલ વગર ગયા
તો દીવેલ નાખ્યાને
હા
દિવેલ આપેમ સ્કૂલ માં તો દિવેલ આપે નાખવા કેલો ચલો માર દીખતા દિવેલ નાખો
હા
પણ એ દિવસોની મજા જ કઈ અલગ હતી. એક વાર મારે આવું થયું હતું હું તેલ વગર ગઈ હતી ને તો મેડમ મને જોઈ ગયા બે ચોટલા વાર્યા હતા પણ કે તેલ નથી નાખ્યું તમે.
પછી
તો પછ પછી દિવેલ આપ્યું મને તો હવે દિવેલ તો કેટલું ચીકણું એટલે પછી હું કરી હું વોશરૂમમાં ગઈ અને બે હાથ માં દિવેલ આપેલું ને તો બે હાથ દિવાલ પર આમ ચોપડી દીધા.
તો હું છે ને ઘરે થી નીકળું ને ત્યારે ખાસું બધું પાણી લગાવ લગાવી ને ભીલાા કરીને વાળ નીકળું એટલે સ્ટાર્ટિંગમાં જતા ની વા જે ચેકિંગ આવે ને એમાં બચી જો પણ જો પાંચમા છઠ છઠ્ઠા પીરિયડ પછી એ મેડમ પાછા આવ્યા.
હા.
તો પછી પાછું પાણી લગાવ જવું. પડે.
ના ના મારે બી એવું થયું હતું. મેડમ અચાનક જ રેડ પાડી હતી.
બરાબર છે.
એ સ્કૂલ ના જે ફેસ્ટિવલ હતા એક ફેસ્ટિવલ હોય એટલે નવા કપડાં પહેરી જવાનું. આજકાલ એવું કઈ રાખ ખું જ નથી.
બધું આમ મોર્ડન જમાના સાથે એવું લાગે છે કે આ લોકો છે ને આપડા કરતા વધારે મોટા છે નાના છે ને.
હમ્મ ના ના સાચી વાત છે એમની વાતો સાંભળી તમે? અરે બહજ ખતરનાક છે મારા ભપ ભી નો છોકરો છે નાનો જ છે હજુ કેટલા વર્સનો હશે હજુ તો ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં હવે આવશે તો એટલી મોટી મોટી વાતો કરશે ને.
અને મોટાની માફક જ કરશે જાણે એકદમ વડીલ બોલતા ને એવું લાગે.
હા. બોલો બીજું કઈ?
પણ એ નાનપણના દિવસોમાં એવું થાય કે એક વાર જો જીવવાનો પાછો મોકો મલી જાય ને તો સરખી રીતે જીવી લેવું છે જે પણ કઈ બાકી રહય્યું છે ને એ કરી જ લેવું છે ને નાના હતા ને ત્યારે આપણે બધા જ એક્ટિવિટીમાં પાર્ટ લેતા હતા. આપડે બધું જ કરતા કરવા રેડી હતા પણ જેમ કોલેજ બ એ હોય તો આપે વસ્ત સુ ભાગતા ગયા આપને એવું લાગ્યું કે લોકો શું વિચારશે જો હું આવી રીતે ડાન્સ કરીશ તો લોકો શું વિચારશે. કે હુંમાં આમા ભાગ લઇશ. કદાચ સારું ના કરી શકી તો આ બધું વિચારવાનું હવે થી થયું પેલા આપડે એવું કશું
પેલા તો આપડે કરતા હતા જ.
પેલા તો ક્લાસ બક કરવા માટે પાર્ટિસિપેટ કરતા હતા
ના ના સાચી વાત છે ના અમુક કર હ હજુ અમુ કરશે ને ફોટોસ જોઉં ને મારા નાનપણમાં તો એટલું હસુ હ ને હું આવી દેખાતી ત હું આવું કરતી હતી એ દિવસો યાદ આવી જાય
અમારે હતું એકવાર એક પાત્ર અભિનયમાં પરી બનવાનું હતું તો એ વખતે મેકઅપ ની તો કઈ સમબજ જતી નહીં મારી પાસે ખાલી ને ખાલી મેકઅપ નામે લિપસ્ટિક હતી તો લિપસ્ટિક મેં ગાળે પણ લગાવી છે આંખો પર માથે હોઠે બધે લિપ્સ્ટિક લિપસ્ટિક કરી નાખે છે એ ટાઈમે મને યાદ છે કે પછી જરૂ તૈયાર થઈ ને ગઈ મેડમરે પેલા એક મારી અને પછી તૈયાર કરી હતીી
હ હ
ઘણી વખતે આ ખાસ ખોલવા સૌથી વાતોડિયન હોય ને તો હું ગમે તેની જોડે વાતો કરવા બેસે સી જો બસ
મને તો મેડમ એટલું બોલે ને મને તો એટલા માટે એકલી બેસાડતા હતા મારા જોડે એવા છોકરાઓને બેસાડે જે એકદમ શાંત હોય અને થોડાક ટાઈમ પછી હું એમને વાતોડન કર દો
હા અરે પણ આપણે સ્કૂલ ખબર છે અમુક ફ્રી તાસ હોય ને તો એમાં અમુક મેડમ આપણને લખવા આપી દે બોર્ડ પર તે વોર્ડ પર લખવાની પણ એટલી મજા આવતી હતી કે આપણે કપડી નોટવાની આપણે બોર્ડ પર લખવાનું
હા અને ચાલુ લેક્ચરે ખાવાની તો મજા જ કઈક અલગ હતી
હા
પેલું સ્કૂલના સ્કર્ટ સ્કર્ટના ખિસ્સામાં આમળા ભર્યા હોય કાં તો ચણા ભર્યા હોય પેન્સિલ નીચે પાડવાની નમવાનું ચણા ખાવાના ઉપર આવવાનું
હા
એવી રીતે આખા લેક્ચરમાં દસ થી પંદર વાર પેન્સિલ રબર બધું નીચે પાડ્યું
અને ત્યારે કયારે એવું કરે છે કોઈ મેડમ બોલાવે છે એવું બાનુ કરીને ક્લાસ બંક કરતો હોય
અરે ઘણી બધી વાર અને એકને વોશરૂમ જવું હોય ને તો બધાજ હા આ અને આખો સ્કૂલનો રાઉન્ડ મારીને પાછું આવવાનું
અને આપણા માટે આ કેફે રેસ્ટોરન્ટ એ બધી બહાર ફ્રેન્ડ્સ જોડે ખાવાની વસ્તુ જ નથી આપણામાં હતું કે કોઈક વાર પ્લાન કરીએ તો પણ ઘરેથી મમરા અને એવું બધું લઈ જવાનું અને ત્યાં જઈને ભેડ ખાવાની તો આપ આપ માટે ટોપ નો પાર્ટી.
હા એજ અને અત્યારના ચોલો કેફે જોઈએ કયા એસ્ટેટિક વાળા કેફે ભાઈ.
હા પાછા એ લોકો પાસે ઓપ્શન પણ હોય કે આ કેફે ને પેલા કેફેમાં જવાનું છે. ત્યાં એક ટાલનસ માંલા છે. આડીશ મળે છે આપણને તેવા ક્યારેય નામ જ નતા સાંભળ્યા.
કોરિયન ખાવું છે.
હા
ભાઈ તમે તમારું ગુજરાતી ફૂડ ખાવ
અને કોરિયન ફૂડમાં પણ હોય છે શું એક મરચાંનું તેલ અને નુડલ્સ ચીલી ઓઇલ વાળું તો પણ એ લોકો ને ભાવે છે ને આપણા ગુજરાત તે ખાવામાં તો કેટલા બધા સ્વાદ છે.
સાચી વાત છે, હવે કોણ સમજાય બેસે એ લોકોને
એજ તો
ને વો દિન ભી કયા દિન થે
હા હા
આમ એક વાર ફ્લેશબેક આમ ટાઈમ મશીન મળે તો પાછનાર સમયમાં જવું છે.
ઘણી વાર જયારે આપણા શિક્ષકો મલે છે ને નાનપણના ત્યારે આપણને એવું લાગે છે કે આપણને કઈક આપડું મળ્યું
હા એતો છે હો
નાનપણના મિત્રો તો આપણને બહુ ભાગ્ય મળતા હોય છે કારણ કે ઘણા બધા છૂટા થઈ ગયા હોય છે, દસ, પંદર નું ગ્રુપ હોય તેમાંથી બાાર, બે, ત્રણ, આપણને મળતા હોય છે.
ના સાચી વાત છે, અને અત્યારે તો જો આ સવારે ઉઠવાનું જોબનું ક ટેન્શન હોય અને જવાબદારીઓ માથે કેટલી બધી આઈ ગઈ હોય
સાચી વાત છે.
સમય સાત સાથે દોડતા દોડતા સમય કાઢવાનું ભૂલી ગયા છે આપણે
હા એ તો છે જોઓ ને હવે અમને થોડીક વાર જ આ તો તમારો ફોન આવ્યો એટલે ફોન ઉપાડ્યો બાકી અમને થોડીક વારમાં મારી મીટિંગ છે.
બરાબર છે પતાવપતાવ તમારી મીટિંગ મળ્યા આપડે
ચોક્કસ ચોક્કસ, ચલો